હા. મજામાં છું. તમે કેમ છો મજામાં? છોને.
હા એકદમ મજામાં, તમારા જના કેવા છે બધા મજામાં છે?
હા બધા મજામાં છે.
હા હમણાં શું કરી રહ્યા છો, ગામડામાં કેવી પરિસ્થિતિ છે ગરમીની?
હા અત્યારે તો સાાલમાં તો ખુબ જ પુષ્કળ ગરમી ચાલી રહી છે. એકદમ ચાલીસ ટકાની ઉપર ગરમીનું તાપમાન બતાઈ રહ્યું છે, અને એટલી ગરમી છે ધર્મધુરંદર ગરમી છે જેના કારણે ખુબ જ વાતાવરણમાં એકદમ ગરમા જેવી લાગે છે. તમાર બાજુ પણ ગરમી વધારે હશે ને?
હા તો હવે તમે જાણો છો કે તમારા ગામડામાં ને અમારા ગામડામાં એટલે કે આપડે તો નજીક જ છે પરંતુ હવે તો ગામડામાં પણ હવે શહેરમાં જેવી ગરમી લાગતી રહેતી લાગવા માંડી છે કારણ કે તમે જાણો છો કે ગરમીનું પ્રમાણ હમને તો ખુબ પેલા પેલા હતું કે છત્રીસ સેલ્સિયસ એટલું બધું હતું પણ હવે તો ચાલીસ ઉપ ચાલીસથી ઉપર વધી ગયું છે જેના કારણે આપણા ગામડામાં ખૂબ ગરમી લાગે છે અને આપણે ઘરે પણ બે એટલે ઘરે પ ઘરે પણ આરામ નથી કરી શકતા કારણ કે આપણે બહાર વાડીમાં જવું પડે છે, કારણ કે ઘરે પણ આપણે જે પંખાનો હવા આવે છે તે પણ એટલી બધી ગરમી આવે છે, ગરમ આવે જેના કારણે આપણને ત્યાં પણ અહ સુવાના દઈએ અને આરામ ન કરવા દે, જેથી કરીને આપણે જેટલા બહાર બેસીએ હ ખુલ્લી હવા લઈએ તો સારું છે. પરંતુ હવે તો બહાર બેસીએ ને ખુલ્લી હવા હોય તો પણ એટલી બધી ગરમ હવા આવે છે જેના કારણે આપણે બહાર પણ નથી બેસી શકતા, કારણ કે આપડે એવી વડ નીચે બેસીએ, લીમડા નીચે બેસીએ તો આપણા માટે સારું કારણ કે હવે તો જે આપણે વાડીમાં બેસે તે થોડી ઘણી ગરમી લાગે જ છે. પણ તો કરીએ જ છું કારણ કે ગરમી ખૂબ વધી રહી છે જેના કારણે આપણે હવે તો ગરમી ઘટાડ ખૂબ આપણે પ્રયાસ કરવો છે કારણ કે ગરમીનું મોટું મોટુંમાં મોટું પલું જ છે કારણ કે પ્રદુષણ આપણે જેટલું વધારે કરશું, તેટલું આપણને વધારે ગરમી લાગશે. તમારે શું માનવું છે?
હા સાચી વાત છે કારણ કે હાલના સમયમાં તો ગરમી એટલી બધી વધી રહી છે કે તેનો કોઈ વિચાર જ નહી કરી શકીએ. આપણે અને ગરમીના કારણે આપણે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જ જોઈએ. કારણ કે ગરમી એટલી બધી છે કે માણસને ચક્કર આવી જાય અને તેને ગરમી લાગી જાય, લૂ લાગી જાય એવી બધી તકલીફો પણ જોવા મળે છે. ગરમીના વાતાવરણમાં આપણે તો ઘેરે જ રહેવું જોઈએ કારણ કે આવી પરિસ્થિતિમાં જો આપણે બહાર નીકળીએ તો એ આપણા શરીર માટે અને આપણા આપણા શારીરિક અને શારીરિક તંદુરસ્તી માટે આપણને ખૂબ જ ઝડપી પ્રયત્નો માટે ગણાય છે. એટલે આપણે ઘરે જ રહેવું જોઈએ કારણ કે અત્યારનું તાપમાન એટલું બધું છે કે નાના છોકરાને અને વૃદ્ધોને તો ઘરની બહાર નીકળવા માટે ટાળવું જ જોઈએ. અને એ લોકોને તો બપોર ના સમયે તો ઘરની બહાર નીકળવું જ ના જોઈએ એવું જ મારું તો માનવું છે બરાબર ને?
હા એકદમ બરોબર. કારણ કે આ વૃદ્ધો છે, બાળકો છે તેઓ આવા ટાપમાં જો રમે છે અને ફરે છે તો એ લોકો માટે ખુબ નુકસાન કરે છે કારણ કે એમના શરીર ખૂબ વધારે પડતું અસર કરી દે કારણ કે એ લોકો નવે જે નાના બાળકો કે નાના હોય છે નાજુક હોય જેના કારણે મો જે વૃદ્ધો હોય છેથી એમની ઉંમર વધી જાય જેના કારણે એ લોકો આવું બધું કરવાનું જોઈએ અને જે એટલે યુવાનો હોય તો ચાલી જાય જે કામ કરતા હોય પરંતુ આવા નાના બાળકો છે વૃદ્ધો છે એ લોકો આવું તાપમાન તો ઘરે બેસે તો એ લોકો માટે સારું જ છે કારણ કે આ બધા ગરમી એટલી બધી વધવાની છે આગળ જે ભવિષ્ય એમાં પણ તમે જાણો છો કે ખૂબ વધવાની એવી શક્યતા આપેલી જ છે જેના કારણે આપણે હવે જો આ પ્રદુષણ થતું છે તેના કારણે આપણે અટકાવવું ખૂબ જરૂરી છે કારણ કે તમે જાણો છો કે આ વાહ માટે નીકળતા ધુમાડાઓ પછી આ મોટા મોટા ઉદ્યોગો દ્વારા થતા કચરાનો નિકાલલે ગમે ત્યાં નાખી રહી છે. લ પ્રદુષણ પણ ખૂબ થાય છે અને મોટી નદીઓમાં પછી આવા તળાવોમાં ગામડાઓના તળાવોમાં પણ આવા કચરો નાખી દે છે એ લોકો જેના કારણે ગામડાના લોકો પણ બીમાર પડે છે અને હવામાનમાં પણ એટલી બધી દુરપીન ફેલાય છે જેના કારણે આપણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે જેથી જે કરીને આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે આવું પ્રદૂષણ અટકાવવું ખૂબ જરૂરી છે અને વધુને વધુ વૃક્ષો વાવો જોઈએ જેના કારણે આપણે હવામાન તાપમાન વાતાવરણમાં ઓઑક્સિજનનું પ્રમાણ ખૂબ વધારે રહે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને કાર્બન મોનોક્સાઇડ વાયુ એવાનું પ્રમાણ ઘટે તો સારું છે કારણ કે એના લીધે વાતાવરણ એટલું ગરમ થાય છે અને જેના કારણે આપણને એ બધી ગંભીર બીમારી કેવા રોગો થવાની શક્યતા ખુબ વધી જાય છે બરાબર ને.
હા સાચી વાત છે અને ગરમીના સમયમાં આ ગરમીના ઉનાળાના વાતાવરણમાં આપણે ઠંડક વસ્તુ ખાઈ જોઈએ અ ઠંડક ફ્રૂટો ખાવા જોઈએ અને આ બધી તેલ વાળી તળેલી વસ્તુ અને જે વધારે મસાલા વાળું ને એવું ખાવાનું આપણે ટાળવું. જોઈએ આપણે શરીર માટે જે ઠંડક ર એવા ઠંડક ખોરાક જ લેવા જોઈએ ઠંડા પીણા પીવા જોઈએ મતલબ કે લીંબુ શરબત લીંબુ આરું પાણીને એવું બધું પીવું જોઈએ અને ટકમરીિયા આરું પાણી પીવું જોઈએ જેથી કરીને આપણા શરીરમાં ઠંડક જળવાઈ રહે કારણ કે ગરી ઘણી વાર શું છે કે આ ગરમીમાં બધું આપણે ગરમ ગરમ ખાઈ આપણા શરીરમાં જે વધારે પડતી ઉષ્મા ઉત્પન્ન કરી નાખે છે અને પછી આપણને તે બીમાર પાડી શકે છે અને વધારે મસાલાળો અને એ ખાવાવાનું આપણા શરીર માટે હાનિકારક બની શકે છે. એટલે ગરમીના વાતાવરણમાં આપણે યોગ્ય ખોરાક ખાવો જોઈએ જે યોગ્ય આપણા શરીરને ઠંડક આપે અને આપણા શરીર માટે સારો રહે જેથી કરીને આપણા શરીરની યોગ્ય જે મેન્ટા મતલબ શરીરની જે કેપેસિટી છે. તે જળવાઈ રહે અને આપણા શરીર સારું રહે અને ઘણી વાર શું લોકો બહારનું બહુ ખાય છે બહારની લારી પરનું બહુ ખાય છે ગરમી ના વાતાવરણ ના કારણ પછી તે લોકો બીમાર પડે છે એવામાં તો ઘણા કેસો પણ જોયા છે કે તેઓ ગરમીમાં પોતાના શરીર ની કાળજી નહી રાખ કે અને ગમે તે વસ્તુ ખાયા કરે છે જેના કારણે એ ખૂબ જ તકલીફ આપે છે એટલે એ ધ્યાન રાખવું જોઈએ અને પોતાના શરીર ની કાળજી રાખવી જોઈએ અને યોગ્ય ખોરાક ખો જોઈએ ઠંડક ખોરાક ખો જોઈએ ઠંડક આપણા શરીર ને મળે એ પ્રકારનો ખોરાક ખાવાો જોઈએ. જેથી કરીને આપણી પરિસ્થિતિ અને આપણા શરીરની પરિસ્થિતિ જળવાઈ રહે તમે પણ તમારા શરીરની કાળજી રાખતા જ હશો ને ગરમીમાં.
હા વરી ગરબીમાં તો રાખવાો જ પડે છે કારણ કે તમે કીધું કે આવા જે ઉનાળામાં આપડણે જે રૂટો આવે છે તેમાં આપણે વધારે વતા તમે કીધું કે ઠંડા ફ્રૂટો ખવા જોઈએ જેમ કે તમે એ કે સફરજન ખાવું જોઈએ પછી તરબૂજ ખાવું જોઈએ શરીર નનો રસ પીવો જોઈએ અને તમે જાણો જો કે ઉનાળા સીઝનમાં કેરી પણ આવે છે જેથી કરીને કેરીનોો રસ પીવો જોઈએ કેરી ખાવી જોઈએ જેથી કરીને આપણે સમયે સમયે જે પણ સીઝન પ્રમાણે ફળ ખાઈએ છેીએ તો આપણા શરીર માટે સારું જ છે અને આપણેે કોઈ પણ માર્કેટમાં મળે શહેરોમાં મળે એ ઠંડા પીણું એટલે કે જે પણ કઈ કામ કરવા. જઈ એતલ કે કામ કામ માટે જાય તો આપણે ત્યાં જ્યૂસ પીવું જોઈએ અને ફ્રૂટ સલા કે કોઈ પણણ પ્રકારના એવા જે પણ આઈસક્રીમ હોય તે ખાવી જોઈએ જેથી કરીને આપણા જે શરીર ઠંડુ રહે એ પણ છે અને બીજું જેમ કે તમને જાણો છો કે પાણીપુરી પણ ખાવું. ઠંડી શરીર માટે શું તમે ફટાશો ને પાણી પૂરી
હા પાણીપુરી ખાવી જોઈએ પણ એટલી બ ના ખાવી જોઈએ કારણ કે એમાં પણ અમુક પ્રકારની જે બટાકાની છે પુરી ની એ પણ પ્રકારની ઘરની છે એટલે એ પણ ઓછું ટાળવું જોઈએ કારણ કે ઘણી વરષો એમાં પણ માણસ ની તકલીફ આવે છે માણસ વધારે પડતું ખાઈ નાખે છે એને પછી એ જે ગભરાટ થાય છે એ પણ થવી શક્યતા એની ઘણી રહેલી છે અને ઘણી વાર શું છે કે જો બહારનો ખોરાક તો ગરમીમાં ઓછો જ લેવો જોઈએ કારણ કે એ આપણને તકલીફજનક જ સજાય છે એના નાના બાળકો ક ખાસ બહારનો ખોરાક ગરમીના સિઝનમાં ખૂબ જ ઓછો ખો જોઈએ વેફાર છે પડીકાને ઓછી અને ઘણી વાર શું છે કે આ જે ગરમીના કારણે લોકો અ બહાર ફરવા પણ નીકળે છે ખરા પરંતુ આ ગરમીમાં ફરવાનું પણ ઓછું ટાળવું જોઈએ. કારણ કે ઘણી વાર શું છે કે આ બધી તકલીફ થાય છે અને બાળકો અને વૃદ્ધો તો ખુબ જ ઝડપી બીમાર પડે છે એવું ક શું નથી કે બાળકોને વૃદ્ધો જ જલ્દી બીમાર પડે છે જે સારા તંદુરસ્ત માણસ હોય છે એ પણ જલ્દી થી બીમાર પડી શકે છે એના કારણે આપડણે ધ્યાન રાખ જોઈએ અને આપણા શરીરની કાળજી રાખવી જોઈએ અને આપણે આપણા શરીરની કાળજી રાખીને સારી રીતે આપણું જે ગરમીમાં છે એ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ગર શ છે ગરમીમાં હવે તો વૃક્ષોનું પણ એટલું બધું કાપ કાપણી ચાલી રહી છે કે અ ઠંડક ખુબ જ ઓછી જોવા મળી રહી છે એટલે આપણે વધુ પડતા વૃક્ષો આવવા જોઈએ જેથી જેથી કરીને ગરમીનું પ્રમાણ ઘટી શકે.
હા તમારી વાત બરાબર છે એટલે કેવે જે જંગલો હતા પેલા તે બધા એટલે કે હતા પરંતુ હવે જે ઉદ્યોગ આવે છે બધા આપડું જે વિદેશી એટલે કે વિકસિત થવા માંડ્યું છે જેથી કરીને હવા જંગલોને કાપવામાં છે એટલે કે એવું નહી કરવું જોઈએ જે જંગલો છે. જંગલ જ રહેવા જોઈએ કારણ કે જંગલોમાં જે રહેતા પ્રાણીઓ હોય છે પક્ષીઓ હોય છે વિવિધ પ્રકારના જર્જર પ્રાણીઓ હોય છે તે લોકો ત્યાંનું એ લોકો પોતાનું ત્યાં ઘર હોય છે જેથી કરીને તમે જાણો છો કેપડા ગામડાઓમાં પણ આવા ત દીપડાઓ જોવા મળે છે પછી વાઘ જોવા મળે છે આવી ના કાર કારણ કે જે જંગલો કાપાડા હોય છે તે કાપાઈ અને પછી એ લોકો રહી ગયા જેથી કરીને ફરી ફરીને આવા ગામડામાં આવે છે શહેરોમાં આવી જાય છે એવા પ્રકારની આપ સોશિયલ મીડિયા પર આપણને વાત મળે છે અને અમારા ગામમાં પણ હવે તો એક વાર દેખાયલો હતો દીપડ્યો જેથી કરીને અમે ખૂબ ગભરાઈ ગયેલા હતા એટલે આવો નશ ન થવાો જોઈએ કારણ કે આવા જંગલો હોય છે તે એ લોકો પ્રાણીઓ માટે જ હોય છે જેથી કરીને એ લોકોનું ઘર હોય છે જેથી કરીને એ લોકો કા કાપાવવું જોઈએ નહીં એટલે કે આવું સમજવું જોઈએ સરકારે પણ કે આવા જંગલો હોય તો જંગલો જ રહેવા જોઈએ ત્યાં કાપવું જોઈએ અને વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ તો તમારા ઘર બાજુ કઈ જોવા મળેલ દીપડાઓને એવું
હા અમારે ઘર બાાજુ પણ એવું જોવા મળે છે કારણ કે હાલના સમયમાં હવે જે મોટા મોટા જંગલો છે એનો નાશ થવા જઈ રહ્યો છે મેં જોયું છે તેમ ઘણી વાર શું હ જંગલોમાં જે વૃક્ષો છે એને કપાઈને સ્મગલિંગ કરીને વેચવામાં આવે છે જેના કારણે તેયાના જે પ્રાણીઓને એ બધા છે એઓનું ઘરનો વસવાટ જે છે છૂટો પડી રહ્યો છે જેના કારણે એ લોકો આપણા ગામમાં બાજુ અને શહેરી વિસ્તારમાં પ્રવેશ કરી રહ્યા છે એ ખૂબ ગંભીર બાબત ગણાય છે કારણ કે જંગલનો નાશ કરવો એક આપણી જે કુદરતી છે એ જ કુદરતી કળાની જે એક પરિસ્થિતિ ગણાય છે તેને આપણે જે સર્જન છે એનો વિનાશ કરે છે લોકો જેના કારણે એ લોકોનો રહેવાસ તૂટે છે અને તેઓ પછી તે અ પોતાની જે રહેવાસની જગ્યા છે એ પ્રાણીઓ છોડે છે અને તેઓને પછી આ શહેર તરફ ફરવાનો જ રસ્તો પ્રયત્ન જોવા મળી રહ્યો છે એટલે એ આપણે કાળજી રાખવી જોઈએ જંગલોનો નાશ ન કરવો જોઈએ એ બાબતનુંું પણ આપ ધ્યાન રાખવું જોઈએ અને આપડ વૃક્ષોનું વધારે પટ્ટું રોપણ કરીને યોગ્ય વૃક્ષારોપણ કરવો જ જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે એટલે આપડણે જેટલા પણ વધારેને વધારે વૃક્ષો આવીએ તો આપણા વાતાવરણ માટે પણ સારું છે ને આપણા દેશ માટે પણ સારું છે કારણ કે એના કારણે આપડ ઓક્સિજનનું પ્રમાણ ખુબ વધે છે સારું મળે એક વાર આપડણે બીજી વાર ગરમી વિશે અને આવી બધી ઘણી બધી પરિસ્થિતિ વિશે વાત કરીએ. કરીશું.